હલો
હલો
જય્રી જય જય શ્રી કૃષ્ણમાંજામે છે તમે કેમ છો
હા મજામાં છું જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ હવે શું ચાલે છે
હ બસ તો હવે સાંજની શું રસોઈ બનાવાનું એ બધું વિચારવાનું એવું બધું ચાલે હવે
એવું જ થાન છે હવે અમારે બ પ્લાન કરવાનું છે શું બનાવવાનું છે બ મોટું ટાસ્ક છે મ
હા તો એજ કે આપને હમ
અરે શું છે આપણે આ જેે કઈ ચીજ વેસ્ટ હ ફૂડ દેે બધી રીતે ફૂડ જો વેસ્ટવા થાય છે તો આ બધી વસ્તુ આપણે ટોપિક વાત કરવાની છે કે વેસ્ટેજ ઓફ ફૂડ કેવી રીતે થાય છે ઠીક છે
હા હા ઠીક છે
હમ
તો એના માટે આમ આપણેે જોઈએ તો આપણે જે આપણે જે રસોઈ બનાવીએ છીએ એમાં આપણને થોડું વધારે એવું નહીિ બનાવવાનું કે જેટલું જોઈએ એટલું જ બનાવાનું ખોટું આપણેે જો ફૂડ વેસ્ટેજ થાય અને આપણે કચરામાં જવા દઈ તો ઘણા એવા લોકો છે કે જેમને જમવાનું મળતું નથી તો આપણે ખરેખર શું કરવું જોઈએ કે આપણા ઘરમાં આપણને રોજ ખબર જ હોય છે કે કોની કેટલી રોટલી ખાવાની છે કોણ કેટલું શાક ખાય છે તો એ પ્રમાણે બનાવીએ તો આપણેે શું કે આપણો ફૂડ છે વેસ્ટેજ ના જાય અને થોડુંક કોઈ ગેસ્ટ આવે ત્યારે આપણે થોડું ઘણું બધું વધતું હોય છે પણ તો આપણે એને કોઈ યોગ્ય વ્યક્તિને આપી દેવું જરૂરી છે
આ તો તમે સાચી વાત કીધી છે. તમે જો કઈ-કઈ વાર અમુક-અમુક ટાઈમ એમ જ બી થાય છે કે તમે ખબર છે બધા માટે તમારે રસોઈ કરવાની છે, પછી ક્યાનો એવું ટાઈમ આવી જાય છે કે છોક કે તમારા છોકરાને, તમારા હસબેન્ડ ને કાઈ કામ આવડી ગયું કે કેમને ખાવીને આઈ જશે, કે ભઈ મને તો ખબર નથી પછી મારો સરને મને ખબ જબરદસ્તી ખવડાવી દીધું, પછી શું છે તારે જે તમને બનાવ્યું છે ને આ બધું વેસ્ટ થવાના છે. પછી એના લીધે આપણે કરી શકીએ છીએ કે તમે જે વેસ્ટ થવાના છે તમને કોઈને આપી દયો, જોવાને ખાવ ખાવશે. ને જો તમે જો તમે જો એનિમલસ હોય આ બધા એમ જ ફરે છે એમને કંઈ ખાવાનું નથી મિલતું. તો જે બી તમારે વેસ્ટેજ થાય છે તમે યા તો એમને કોઈને આપી દો યા તમે એનિમલને આપી દો. તમે જે કરતા તમે એને કચરોમાં નાખો, આ આ બધી વસ્તુ સારી ન હોય કે તમે એને કચરોમાં નાખી દો છો, પછી આ વેસ્ટ થઈ જાય છે, પછી ખાવાનું તમારે ડસ્ટબિનમાં નાખવું ન જોઈએ. આ બધી વાત સોચવાની સોચીને રાખવી જોઈએ બધાએ. તો આમ જ છે કે તમે જો આવી છોકરા લોકોને અલગ-અલગ ડિમાન્ડો જોઈ છે. કોઈ કે છે કે મને પાસ્તો જોવે છે, કોઈ કે મને રાઈસ ખાવું છે. આ મેં તમારે એવી રીતે પ્લાન કરવાનું છે કે ભાઈ તમે જેને પાસ્તા જોઈ છે તો કેટલી ક્વોન્ટિટી લેવાની છે, ને રાઈસ ખાવું છે એની કેટલી ક્વોન્ટિટી તમે પતાને કરીને આપો છો ને છોકરાઓને ન ન પડી જાય એ જો તમારે કરવું પડે છે. આપણને બી કરીએ જ છી, પછી આ શું છે કે આપ મેજરમેન્ટ અગર સારું રહે કે તમે જ લેવાનું છે. તો એસે તમારે બગડશે નહીં. હવે તો જો કેવી વસ્તુ એ મહેંઘી થઈ ગઈ છે. બધાનું રેટ બઢી ગયું છે. આ બધી વસ્તુ આપને સોચ વિચારીને તમારો ફૂડ વેસ્ટેજ ન થાય. ને ફૂડ વેસ્ટ કરવાનું તો બહુ સારી વાત નથી કેમ કે આમાં તો તમે ફૂડ વેસ્ટ કરો. કેટલા લોકો એવા છે કે જેમને ખાવાનું નથી મળતું. જેમને આ ખાવાની બધી વસ્તુ માટે બહું બેઠા હોઈએ છે. હવે કાલે હું માર્કેટ ગઈ તી ત્યારે હું એક છોકરાને જોઈ તી, પછી એ એટલું ભૂકો હતો કે એમને ખાવાનું એમની મમ્મા એ આપ્યું નથી. રોડ પર ફરતું હતું આમ તેમ, રમતો હતો, ઘુમતો તો. પછી મારી પાસે મને કે મને કાઈ આંટી મને ભૂખ લાગી છે મને કાઈ તો આપી દો. પછી હું એમને આઈસક્રીમ ખવરાઈ. પછી કીધું ત્યારે જે ખાવું હોય તું ખાઈ લે. પછી એમને ને આવી ગઈ. પછી આ છે કે તમે જયારે ફૂડ નું તમે બગાડ કરશો, આ તમારે નથી કરવું જોઈએ. જે એવો લોકો છે જેમને આની બહું નીડ છે એને તમે આપી દો આ બહુ સારું છે.
હા તમારી આ વાત બહુ સાચી છે. અમે એવું જ કરીએ છીએ કે જો અહ અમારે અહીંયા નીચે કેવું છે કે ઉમ્મ કોઈ એક બે વ્યક્ત તી એવા છે કે જે લોકોને પછી પોતે રસોઈ પણ નથી બનાવી શક તા એટલા અશક્ત લોક છે ત્યાં અમારા અહીં એક બેન છે એવા છે, તો અમે જો ક્યારેક કોઈ મહેમાન આવી ગયા હોય થોડું ઘણું વધે ને તો અમે એને આપી દઈ, અથવા તો અમારા ઘરે જે કામ કરવા આવે છે ને એમને અમે આપી દઈએ. છે કે એ લોક કો ખાઈ જાય છે અમે ફ્રીજમાં રાખી દઈએ છીએ, અને બીજા દિવસે અમે એને આપીએ તો એ લોકો લઈ જય છે. તો એના ઘરની અંદર એને ઘણા બધા લોકો છે. તો એ લોકો લઈ જાય અને પછી બીજે દિવસે એ લોકો અહ અહ સારી રીતે જમી શકે, અને એ લોક કો જો કામ કરતા હોય બારે એટલે એમને કા અહ રસોઈ બનાવવાનોને એવો ટાઈમ પણ ન હોય, તો એને બેઉં રીતે ફાયદો થાય. તો આપણો અહ જે ખોરાક છે એનો અહ બગાડ ન થાય અને એ લોકોનો પેટ ભરાઈ જાય. અને અહીંયા અમારે રેલવે સ્ટેશન છે ને ત્યાં રેલવે સ્ટેશન એ પણ રાત્રે ઘણા લોકો એવી રીતે બેઠા હોય છે, તો અમે ક્યારેક એવું બધું વધે છે ને તો એ બધું ફૂડ અમે એ લોકોને આપી આવીએ છી, અને એ લોકો સરસ પેટ ભરીને ખાઈ લે છે. તો આપણને પણ સંતોષ થાય કે ભલે આપડે આજે વધારે રસોઈ બની ગઈ છે, વધારે જમવાનું બની ગયું છે પણ એનો બગાડ નથી થયો. જો કચરામાં ફેંકશું તો એ કોઈને કામ આવશે નહી. અને આ જમાનામાં તમે જેમ કીધું એમ સાચી વાત છે અહ કાઈ વસ્તુ અહ એમનેમ બનતી નથી. બધા પૈસા બહુ લાગે છે બધી વસ્તુ બનાવવા માટે, તો આપણે એનો બગાડ ન કરીએ એ જ સારું છેને કદાચ વધે ફૂડ વધે છે તો એને આપણે કોઈને કોઈ યોગ્ય જગ્યાએ કોઈ યોગ્ય વ્યક્તિને, અથવા તો ગાય છે, કુતરા છે, એને આપીએ તો એ લોકોનું પેટ પણ ભરાઈ જાય અને બહુ સારું થય જાય.
તમે સારી બાત તમે તો આ જો કામ તમે કરો છો બધા આ વખતે બહું પુણ્ય નું કામ કરો છો, તો કે આ વસ્તુ છે કે તમે તમારું ખાવાનું બધે તમે એને કોઈને આપ્યું તું અને સ મન સંતુષ્ટ થાય કે એમનું પેટ ભરી જાય બહુ સારી વસ્તુ કહેવાય છે. એમને શું થાય કે પોતે કે તમને પુણ્ય નું કામ શું કે આ લોકોને મન મે ઈતને શાંતિ થાય ના, એમનું પેટ કે હા જેને મને આપ્યું છે ને હવે તે એનું ભગવાન ભલા કરે, એવી રીતે કહે છે. મન કાફી લોકોને જોયું છે કે ભગવાન ભલા કરે મને આપ્યું તો મારા મન શાંતિ થઈ, મારું પેટ ભરાઈ ગયું. આના એના કરતા તમે ડસ્ટબિન મા નાખો, આના કરતા તમે કોઈને આપો તો એ બહું સારી વાત કહેવાય છે. પણ તમે જો મારા ઘરે કામવાળી આવે છે. કઈ દિવસ એવું થાય છે કે આ રોટલી જ ખાલી લઈને આવે છે, પછી શાક નથી લા પાતી, કેમ કે કે એમના ઘરે તો બધું બનતું ન બને છે તો ખતમ થઈ ગયો. છોકરાવ બધા મોટા છોકરાઓ છે અને ઈતની એમની આમંદની નથી હોતી કે બે-બે સબ્જીયા બનાઈ શકે છે. પછી અમે શું કરી જે ભી અમારે બચતી વસ્તુ હોય કે કભી વધારે બની જાય હું એમને આપી દઉં છું. કે તારે જે બી ખાવું હોય તું ખાઈ લે ને પોતાને ને ન બચે ફીર બી એમને આપ પવું પડે કે ભઈ એ રોટી રોટી આપણને ન ગમે, કે ભઈ છીક છે કે તમે જે બી છો થોડી વસ્તુ છે તમે ખાઈ લો. જે બધીયું છે સબ્જી કાલની, સવારની એવ એવ એમને આપી દીધું છે કે તમે ખાઈ લો સારી રીતે. તો આ ઠીક છે આમ ને ને આ જયારે બી આવે એ ત્યારે પૂછી લે છે કે ભઈ તમ તમારે કે સબ્જી બચી છે, રાતની શાક છે, તો મારા ઘરે લઈ જાવ, મારા છોકરા ખાઈ લેશે. તો આ મને સારું લાગે છે કે તમે ફેંકતા તમે એને આપી દો, પણ લઈ જાજે ને પોતાના બધા ઘર મે ખાઈ લેશે. આ કોઈને પેટમાં જાય એ બધી સારી વાત છે. એના કરતા કે તમે એને ના કઈ દો, કોઈને ભાર ફેંકી દો, આ બધી વસ્તુ ન કરવી જોઈએ. આ તમે જો એકના બધા એનિમલ છે કોઈ કાઈ ગરમીમાં ઘુમતા હોય છે, એમને કોઈ કઈ આપતું નથી, ના હોય તો એ કેવી ભૂખો રહેેશે. પછી હું તો કહું છું તમારે એક બે રોટી એમને એસ્ટ્રા બનાવવાની જોઈએ. કે કેમ એનિમલ હોય એને કોણ આપવા વાલા છે. ને આપણ ના છે, આપણે એને આપીએ તો એમનું પેટ ભરાશે, એમને પાણી આપીએ તો કેત પૂર્ણનું કામ છે. ભૂખ્યા એનિમલ છે, કૂતરા છે એમને કોઈને કોઈ તો આપે તો એમનું પેટ ભરી જાય. પછી એકસ્ટ્રા વધેલું વસ્તુ બી એમને આપવી જોઈએ.
હા સાચી વાત છે. ગાય અને કૂતરાની રોટલી તો પેલા કાઢવી જ જોઈએ, એવી આપડા ભારતમાં આપણા લોકોની આ એક પ્રણાલી જ છે. અને પુણ્યનું કામ એ તો બધાથી મોટી વાત છે. કે પુણ્ય જેટલું તમે કોઈનું પેટ ઠારો એટલું આપણું પેટ ઠરે, આ એક કહેવત છે. અને આ બહુ મોટું પુણ્યનું કામ છે એમ. એટલે આ ખરેખર તો આપણે બહુ ધ્યાન રાખીને જ રસોઈ બનાવતા હોય છે. ક્યારેક ક્યારેક જ વધતું હોય છે, બને ત્યાં સુધી તો વધે જ નહીં, પણ હવે ક્યારેક-ક્યારેક વધે તો પણ એનો આપણે યોગ્ય રીતે આપણે એનો ઉપયોગ કરીએ, તો જો બધા લોકો એવું કરે ને તો આપણા ભારતની અંદર કોઈ લોકો ભૂખ્યા રહે નહીં. અને પેટ વેઠ પેઠ જે છે એજ વેઠ કરાવે એવી કહેવત છે આપણામાં. તો જે લોકો આપણને થોડી વાર ભૂખ લાગે તો આપણે કેવું રહી નથી શકતા, તો આ લોકો કેવી રીતે રહી શકતા હોય. જેને ભીખ માંગીને પણ એને રોટલી નથી મળતી, તો આપણે એવા લોકોને ગોતી ને પછી જો આપણો ફૂડ વધેલું હોય તો એમને આપવું જ જોઈએ. અમે તો ઘણી વખત આ કચરાની ગાડી આવે ને તો કચરામાં એ લોકો હોય ને એને પણ અમે ઘણી વખત આપીએ છીએ અહીંયા બધા. તો એ લોકો લઈ લે છે અને સારી રીતે ખાતા પણ હોય છે. સાઈડમાં અમારે અહિયાં મેદાન જેવું છે ત્યાં બેસીને એ લોકો જમે પણ છે.
આ તો સારી બાત છે. તમે કરો છો આ કરવું જોઈએ. એમાં છે મારે એક છોકરા માટે એક છોકરાની માં હતી. છોકરાને તે વધારે ઈન્કમ નથી અને કોઈના પાસે આ જાતિથી મને કયને હું ભૂખી, પ્યાસી બેઠી હતી. પછી મને હું એમને જોઈ પછી કે મને પૈસા આપી દો હું આ ખાઉં મારા પાસે એમને પાસે ચાય પીનાવાના પૈસા નથી થતા તો પછી શું કરવાનું છે. પછી એમને હું ચાય હું પૈસા આપી તમે ચાય પી લેેશો. પછી આવ નેક્સ્ટ દિવસે હું શું કરું જે બી ખાવાનું બનાવતી તી, એમને બે પરાઠા એકસ્ટ્રા બનાવીને એને આ તી તી. તમે ખાઈ લો તમે. એટલે પડતી ચીજો હોય છે કે રાતે પછેલી છે, શાક છે, હું મોર્નિંગ એને માટે દો-દો રોટી કરીને એને આપી દેતી હતી કે રાતનું શાક છે, તમે બે રોટી ખાઈ ભૂકા રો એના કરતા તમે કઈ ખાઈ લો તો આ બધુ સારું રહે છે. તો આ સુધ અત્યાર સુધી એ મને કે છે કે તમ મને તને ભૂખી રહેતી, તમે મને મને હું નથી આપતી કાઈ નહી કોઈને, આ જે આપે છે ભગવાન આપે છે તમને. આ જોવે છે ત્યાં બેસી તમે ભૂકા છો કોઈને કોઈને મોકલે છે તમારી પાસે, તો આ છે કે તમારી પાહે વધેલી વસ્તુઓ હોય તમારે આમ ગોતવી જવું પડે કે તમારે આ છે, આની નીડ્સ કોને છે. તમે આને આપી દેવું જોઈએ. કે આપને આ ભગવાને અમે મોકા આપ્યું છે કે તમે આ બનાવો છો, તમે તો પતી જાય છે, કોઈ ન ખાય હકો, થોડું ખાય, ઘણું ખાય તો તમે એમને બિગાડશો બિગાડ નથી કરવાનું. તમારે એમને આપી દેવાનું. કોઈનો પેટ ભરે બહુ સારી વાત છે કે એમને પેટમાં સંતુષ્ટ થાય છે. આપણે તો બધા ખાઈએ જ છે કે આ બનાવી લેવાનું કરી લો, પણ કાફી લોકો એવા છે કે જે બનાવી નથી શકતા, અને ખાવી નથી શકતા, એ મહંગાઈના જમાનામાં આને પાસે કાઈક હોતું નથી. પછી એમને જેમ બનાવી એમના સામને એવું થાય કે આ બધી વસ્તુને કભી જોઈ ના હોય તો પછી એમને બહુ સારો લાગે. એમનો ટેસ્ટ ચેન્જ થઈ જાય એમને એવું લાગે કે મને શું મળી ગયું છે. એવી વસ્તુ કરવાની બધાને છે કે આવી વસ્તુ ગોતીને બધાને આપવી જોઈએ જે જેને પાસે આ બધી વસ્તુ ન હોય.
હા સાચી વાત છે જો બધા લોકો આવું વિચારે ને તો બહુ સારું છે અને આપણે તો સારું છે આવા વિચારો છે એટલે બહુ સારું છે. ચાલો તો. પછી પાછા મળીએે બરાબર. હા હા જય શ્રી કૃષ્ પ્રશ્ન